બ મજા
બસ મજામાં
શું ચાલે બોલો બાકી
બસ જમીન આજ હવે વરસાદ પડે છે બારાટો મારવા જવાશે નહી બેઠા છ છે દાળભ શાક રોટલી
એવું તો કઈ બાર ખાવા ના ગયા આજે રવિવાર હતો તો
હમ બાર ન અત્યારે ના ખવાય એ જંક ફૂડ કવાય
કેમ એવું કઈ નહી ખવાય હવે કશું ના થાય શું ખાવાથી શું થવાનું હતું
બાર તમે જોવા ગયા છો બાર કે કેટલું હાઈજેનિક છે કેટલું હાઈજેનિક નથી એવું
હમ તમામે પેલા તો એ સમજીએ કે આપણે જંક ફૂડ એટલે શું
જંક ફૂડ એટલે જંક ફૂડ એટલે એવો ખોરાક જેમાં વધારે તેલ મીઠું ખાંડ અને પ્રઝિટિવ હોય પણ શરીરને જરૂર પોષક તત્વ ઓછા મળે જેમ કે ચિપ્સ કોલ્ડ ડ્રિંક્સ ચોકલેટ બર્ગર પિઝઝા નૂડલ્સ એ બધું આવે
બરોબર છે તમે સાચુ સાચી વાત તમારી અને ફાસ્ટ ફૂડ એટલે
ફાસ્ટ ફૂડ એટલે ઝડપ થી તૈયાર થઈ જાય અને ઝડપથી ખવાઈ જાય એવું ભોજન જેમ કે પી પિઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ પછી નૂડલ્સ વગેરે ફાસ્ટ ફૂડ જંક ફૂડ હોય હોય એવું જરૂરી નથી પણ મો મોટા ભાગના ફાસ્ટ ફૂડમાં પણ પોષણ ઓછું હોય છે જેમ કે તમે પીઝા બર્ગર સેન્ડવીચ એ બધું લઈ લો એમાં પ્રો તલીમ મેંદો જ આવે છે ખબર છે તમને હવે મેંદા માંથી આપણને પ્રોટીન મળે કેમે મેંદા નો લોટ તમે છે ને બાંધીને ફ્રીજમાં મૂકવો ને તો બી એનો એવો ને એવો રેશે કશું થશે ને મેદાને
ના ના તમારી વાત સાચી છે. એટલે જ તો રોજ આવા ખોરાક ખાઈએ તો શું નુકસાન થાય.
એટલે રોજ આવા ખોરાક થી ગળાનું નુકસાન થાય જેમ કે વજન ઘટે ડયાબિટીસ નો ખતરો વધે બ્લડ પ્રેશર વધી શકે હૃદય ના રોગ વધે પછી શરીર માં આળસ આવે મતલબ કે તમે જો હવે બહારનું જંક ફૂડ ખાવતો ટોટલી મેંદો જ આવે એમાં
હમ્મ
થાય શરીર ફૂલ હવે તમે એ જોશો કે મેંદો તમે ખાવ અને તમારા શરીરમાં મેદો ચોટી જાય પેટમાં અંદર અને એ જગ્યાએ રોટલી તમને પચવામાં ઈઝી પડે. અને મેદા કરતા ઘઉંની રોટલી આગળ પડે
ના વાત તમારી સાચી છે. શ શું બાળકોમાં પણ આ સમસ્યા વધી રહી છે.
હા કારણ કે બાળકને બહારનું ખાવાનું ખુબ ગમે છે. માતા પિતા એ બાળક બાળક તેમના ઘરે બનાવેલ પોષણ ભોજન આપવું જોઈએ જેમ કે બાળકને ત્યા તમે નાનેથી મોટો હ નાનપણ થી જ બાળક ને એવી ટેવું પાડવાની કે બહાર ના જંક ફૂડ ફાસ્ટ ફૂડ છે જેમ કે વા અત્યારે પેલા ચીપ્સ ના પેકેટ ને એ આવે ને એ બાળકને બને ને ત્યાં સુધી ઓછું આપવું. ચીપ્સ ના પેકેટ ને નૂડલ્સ ને હવે તો પેકેટ્સમાં બી નૂડલ્સ કરીને આવે છે બધું એ બધું ના આપવું જોઈએ એનાથી ફૂડ પોઈઝનિંગ થઈ જાય છે.
ના વાત તમારી સાચી છે હવે આપડે વાત કરીએ પ્રોટીન ફૂડ ની ચાલો તો પ્રોટીન આપણા શરીર માટે કેમ જરૂરી છે.
પ્રોટીન શરીરના સ્નાયુઓ હાડકાં કોષા નું વિકાસ માટે ખૂબ જ જરૂરી છે તેને શરીરને તે શરીરને મજબૂત બનાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
હમ વાત તમારી સાચી છે એકદમ. હ બીજી વસ્તુ એ કે દૂધ, દહી, પનીર દાળ, ચણા, રાજમા, સોયાબીન, મગ પછી મઠ, ઈંડા, માછલી, ચિકન, ડ્રાયફ્રૂટ અને વિવિધ આ બધી વસ્તુઓ એવી છે કે જેમાંથી આપણને પ્રોટીન મળે છે રાઈટ?
હા.
હા હવે એટલે જ કેહેવાય કે શાકાહારી લોકોને પણ શું પૂરતું પ્રોટીન જો હવે આ ઈંડા, ચિકન ને બધાથી પ્રોટીન મળતું હોય તો શાકાહારી લોકોને પણ પૂરતું પ્રોટી ટીન મળી મળી શકે? શેનાથી?
હા મળી શકે ને હવે તમે રાજમા લઈ લો રાજમા તમે બસો ગ્રામ ખાવ એટલું પ્રોટીન ચિકન માંથી જેટલું પ્રોટીન મળે એટલું જ પ્રોટીન બસો ગ્રામ રાજમાથી રાજમામાંથી મળે. પછી તમે પેલા સોયાબીન ની બોડી આવે
હમ હમ
ને ખબર હોય તો આઈડિયા હોય
ના ના મેં જોયેલી મે જમ ખઉ છું બી ઘણો એક પ્રકારનું એનો એને કે આપડે પલાડી ને એને પેલું આમ આમ એકદમ પોચું પોચું કરીને એને મિક્સર કરીને ખાવાનું આવે છે આમાં રાઈટ?
મિક્સર કરીને એને શાક બનાવો કા તો આખીને આખી તમે ભાતમાં નાખીને ખાવ. બસ એ એ રીતનું આવે છે એ સોયાબીનની વળી તમે અ સોયાબીનની વળી તમે લઈ લો અને પંદર વીસ સોયાબીનની વળી ખાવ એટલું પ્રોટન પ્રોટીન તમને આ નોનવેજ જે કે ને માંસ એમાંથી એમાંથી જેટલું પ્રોટીન મળે એટલું જ પ્રોટીન તમને સોયાબીનની વળી માંથી મળે છે.
આ તમારી વાત સાચી છે પણ ઘણા લોકો જીમ શરૂ કરે એટલે તરત જ પ્રોટીન પાઉડર લેવાનું શરૂ કરી દે છે. તો શું આ સારું છે?
હમ એ કેવું કે વન ટાઈપ ઓફ બોડીમાં પ્રોટીન જલ્દી ઊભું થાય પણ એનાથી હવે બોડીમાં પેલું શું કેહેવાય કે બોડીમાં કે ને કે નુકસાન બી એટલું કરે છે. જો સામાન્ય ખોરાક નથી પૂરતું પ્રોટીન મળી શકે તો સપ્લિમેન્ટની જરૂર પડતી નથી. ડોક ડોક્ટર અથવા ડાય દીએટિસ્ટ હોય ને જે તો મને જીમમાં ડાયટ નો બધો ચાર્ટ લખી આપે. એ એની સલાહર સપ્લીમેન્ટરી લેવી યોગ્ય નથી.
હમ સંતુલિત આહાર એટલે શું?
જેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને યોગ્ય માત્રામાં ચરબી હોય ચરબી હોય તેને સંતુલન આહાર કહેવાય.
શું જંકફૂડ સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ?
જો કે આ મારું માનવું તો એમ જ છે કે બંધ જ કરવું જોઈએ કેમ કે જો કફુડ અત્યારે બોવ સારું નથી. જો ક્યારેક ક્યારેક ખાઈએ તો મોટી સમસ્યા નથી પરંતુ રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ ઓછો જ કરો મારું કેવું તો એમ જ છે કે તમેને ઘેર બનાવતા આવડતું હોય એજ વસ્તુ તું તો તમે ઘરે બનાઈને ખાવ બહાર ના જશો.
ના ના વાત તમારી સાચી છે. હવે એક વસ્તુ સમજો અત્યારે જીમમાં બધા જાય છે બરોબર જીમ કરે છે હવે એ લોકો પ્રોટીન પાવડર લે છે તો તમારા શરીરમાં તમે જીમ કરો છો આટલી મહેનત કરો છો બરોબર તો તમે પ્રોટીન પાવઉડર શું હકમ લો છો એની જગ્યાએ તમે પ્રોટીનવાળી વસ્તુઓ ખાવ જેમ કે દાળ છે ચણા છે કઠોળ છે રાજમા છે સોયાબીન છે તમે કીધું એમ બરોબર તો આ બધી વસ્તુ ખાય તો એમાંથી એટલું જ પ્રોટીન મળવાનું છે જેટલું તમને પ્રોટીન પાવડરમાં થી મળવાનું છે અને પાવડર અને મારી વાત સાંભળો અને પાવ પાવડરવાળું પ્રોટીન કેવું હોય કે તમે જ્યાં સુધી તમે એના પાછળ જેટલી મહેનત કરો મીન્સ કે તમે જેટલું ધ એની પાછળ આમ મહેનત કરો ને એટલું જ તમાર તમારે એટલો ટાઈમ જે પ્રોટીનની અસર રહેશે પછી જેમ તમે કસરત તમે ઓછી કરી જિમ્નાસ્ટ એકદમ ઓછું કરી દીધું તેમ તમાર શું કેવાય કે આમ તમારા શરીરની ચરબી જ બધી બહાર આવશે જોજો એ ચરબીની જેમ બધી ઓગરી જશે પ્રોટીન તમારું જયારે તમે સોયાબીન્સ ને એ બધું ખાધેલું પ્રોટીન હશે ને તો એ તમને આમ દેખાશે કે ભાઈ જો આ આમ શરીર પર દેખાઈ આવશે.
હા એટલે એ જ કેહવા માંગુ છું કે પ્રોટીન એટલા બધા લે છે કે પ્રો ટીન થી જલ્દી બોડીના જે કહેવાય ને અઅ સિક્સ સેન પેલા શું કેવાય શ બોડીમાં પેલા સિક્સ પડેને એપ્સ પડે ને એના લી પ્રોટીનથી જલ્દી બને છે પણ એ વસ્તુ ખોટી છે કે તમે જો પાવડર લેતા હોય કે સપ્લીમેન્ટરી લેતો હોય ડોક્ટરની પણ લાંબા ગાળે તમારા કિડની પર અસર પડે છે તમને કંઈક ને કંઈક બોડીમાં નુકસાન કરે છ
સાચી વાત અને બોવ બોવ જિમ્નાસ્ટિક પણ કરવું સારું નથી કેમ કે જો બોવ તમે જો ઓવર જીમના સ્ટીક કરી દો તેનાથી તમારો શ્વાસ ફૂલે તમારું બ્લડ પ્રેશર હાઈ થઈ શકે છે. પછી એનાથી તમને પેનિક એટેક કોઈ એટેક પણ આવી શકે છે અત્યારે મારા કિસ્સો થયેલો એક વ્યક્તિ બહુ જિમ્નાસ્ટિક કર્યું તો અને પ્રોટીન સાટ લે જિમ્નાસ્ટિક કરતો હતોને એટલું બધું ઓવરમાં એને એક્સરસાઇઝ કરી દીધી હશે. તો એને એટેક આ આવી ગયો તેનો ત્યાં ઘરે જઈને સુઈ ગયો એ ત્યાં જે એક્સપાયર થઈ ગયો.
હમમ થઇ શકે છે હો એટલે બોવ જીમ ભી નહી સારી અને આમ જોવા જાવ તો ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ એ બંધ કરવું જોઈએ એ તમે અ ઘરે બનાવીને ખાવ જેમ કે ઢોકળા ખાંડવો ઉપમા પૌવા અંકુર દાળ પછી ફળ દહી શાકભાજી સેન્ડવીચ વગેરે ઘરે બી બનાવી શકાય છે અને કોલ્ડ ડ્રિંક્સ બી બંધ કરવું જોઈએ કોલ્ડ્રિંક્સ બી શરીર આંતડા કરે છે કોલ્ડ ડ્રિંક્સમાં પેપ્સી થમ્સઅપ એ બધાની જગ્યાએ લીંબુ પાણી છાસ નરિયેળ પાણી તાજા ફ ફોડના રસ સાદું પાણી પીવું વધુ સારું છે આમાંથી તમે આમ કોને કે નારિયેળ પાણી અને લીંબુ પાણી તો બહું જ સારામાં સારું છે
વાત તમારી છે પણ કેહેવાનું મિનિંગ કે તમારે ટૂંકમાં જેટલું બને એટલું પ્રોટીન વાળી વસ્તુ ખાવી જોઈએ કે જેનાથી તમારું શરીર તંદુરસ્ત રહે
હમ
ભવિષ્યમાં તમને કોઈ જાતની બીમારી ના થાય તમારું શરીર સારું રહે સ્વાસ્થ તો સારું એ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ કે અન કોઈ પ્રોબ્લેમ તમારે આવે ને જો તમે પ્રોટીન વ્યવસ્થિત લેતા હો હતો બરોબર જમવાનું તમારું સારું હોય પૌષ્ટિક આહાર હોય બરોબર તો આ બધું ધ્યાન રાખીએ તો તમાર જીવન વધુ સારી રીતે તમે જીવી શકો છો તમારી વાત તમારી સાથે વાત કરીને મને ખુબ આનંદ થયો તમે જે મને ખોરાક વિશે કીધું તો આગળથી હું ધ્યાન રાખીશ કે હવે કે કોઈ પણ જાત નો જંક ફૂડ કે કશું ખાઈશ નહી માત્ર પ્રોટીન આહાર પેલું કેવાય છે ને કે સેફ ફૂડ ખાઈશું
હા પ્રોટીન વાળું જ વધારે ખાવું જોઈએ તો તમને પાછળના જે પાછળની લાઈફમાં બી તકલીફ ના પડે તમારી હું તમારી સાથે વાત કરીને ખુબ આનંદ અનુભવ્યો આભાર
આભાર